હાલો
કેમ છો?
બધા મજામાં ને? હું તમને થોડુંક પર્યાવરણ અને પ્રદૂષણ વિશે થોડુંક કેહવા માંગુ છું, કે ઘણા બધા લોકો પ્રદૂષણ અને પર્યાવરણ પણ હમણાં ફેલાઈ રહ્યું છે. કેમ કે હમણાં બધ્ બધા અ કંપનીઓ ખુલવાથી, લઈને જેના લીધે ખુબ જ પ્રદૂષણ વધી ગયું છે. એટલે આપણે પ્રદૂષણ વિશે થોડુંક, મે તમને હું માહિતી આપ આપવા માંગું છું, કે પ્રદૂષણને કારણે ઘણી બધી જગ્યા આપણે જાઈએ ત્યારે પ્રદૂષણને પ્રદૂષણ દેખાય છે. એટલે પ્રદૂષણ ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈયે. અ તેથી અ અ ભા તેથી આપણા દેશમાં પ્રદૂષણ ઘટાડવો જોઈએ, પરંતુ છેલ્લા કેટલા વર્ષ તહેવારોની ઉજવણીની રીતમાં ઘણો બદલાવ આવ્યો છે. આનંદના ઉત્સવ સાથે ઘણી બધી પર્યાવરણ નુકસાન પણ આવી છે. કેમ કે તહેવારોમાં ફટાકડા ફોડવામાં આવે, બેરંગી રંગ લગાડવામાં આવે દિવાળી ના ફટાકડા ના કારણે ઘણા પ્રદુષણ પણ થાય છે ધુમાડા સ્વા શ્વાસની તકલીફ આખવાનો બળતર શ્વાસ બાળકો અને મુશ્કેલીઓ વધી છે જેના લીધે ગણેશ ચતુર્થીમાં પણ પ્રસંગો પ્લાટના પ્લાન્ટ ઓફ પેરિસ મૃત્યઓ રાસાયણિક રંગોનો ઉપયોગ થાય છે એટલે પ્રદુષણ ખુબ જ વધી ગયું છે. આટ ટલે પ્રદુષણ ના કારણે ઘણી બધી સમસ્યાઓ પણ આવી છે. એટલે પ્રદૂષણ ઘટાડવાનું એટલે એમ કે પ્લાસ્ટિક ઘટા પ્લા પસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા જોઈએ ગમે ત્યાં બાટલા આદિ રાખે છે અને વૃક્ષ વધુ રો જે કમનીઓ આ આજે ભારતના વિકાસ ના વિકાસ ના કરવાના કારણે તેઓ પ્રદુષણ વધુ ફેલાવે છે. જાઝડવા વધારે કાપી લાગે છે જેના લીધે પ્રદૂષણ ખૂબ જ ફેટતું જાય છે. ત્યાં તમારા બાજુ કોઈ ગામડાઓમાં કોઈ પલ્યુશન એવું થાય છે.
હમ ઘણું બધું પ્રદુષણ જોવા મળે છે આજે પર્યાવરણ મતલબ પર્યાવરણ નો મતલબ શું છે પર્યાવરણ એટલે આપણી આસપાસનું કુદરતી વાતાવરણ હવા પાણી જમીન વૃક્ષ નદી પર્વત પ્રાણી અને પક્ષીઓ આ બધું મળીને એક પર્યાવરણ બને છે જે આજે ખુબ જ િત થઈ રહ્યો છે. સ્વચ્છ અને હજળી પર્યાવરણ દરેક જીવન માટે ખુબ જ જરૂરી છે. પરંતુ આજે એટલું બધું પ્રદુષણ છે કે પ્રાણીઓ અને ને ખુબ જ નુકસાન પહોંચી રહ્યું છે મ લાગે છે પર્યાવરણ આપણને જીવનમાં ખૂબ જ જરૂરી છે પર્યાવરણ આપણને જીવવા માટે હવા પાણી અને ખોરાક આપે છે. જે આપણી અ બેઝિક નીડ છે જો પર્યાવરણ સ્વચ્છ અને સંતુલિત રહે તો માણસ અને અન્ય જીવો નું જીવન પણ સુરક્ષિત રહે છે. તેથી પર્યાવરણનુંું રક્ષણ કરવું દરેક નાગરિકો માટે ફરજ છે પરંતુ આજે પર્યાવરણ સૌથી મોટો ખતરો પ્રદુષણ થી છે વત્તી વસ્તી ઉદ્યોગ વાહન નોંધુ માણો અને વધુ વૃ કપાવું પપન થવું જેના કારણે પાણી હવા અને જમીન પ્રદુષણ થઈ રહ્યા છે. હવાનું પ્રદુષણ શ્વાસ લેવામાં તકલીફ થાય છે હવાનું પ્રદુષણ ચપલી વધારે કરીને અ કારખાનાઓ કંપનીઓ મોટી મોટી જેના કારણે તમ તેઓ ઝેરી ગેસ છોડે છે અને તે વાયુમાં ભેળે છે અને એ તે હવા પ્રદૂષણ ઠી હઈ છે. તેના પર તેનાથી અનેક પ્રકારના રોગો પણ ફેલાય છે. એવું લાગે છે મને અને ઘણી બધી કારખાનાઓ અને ઘણા બધા કંપનીઓ પ્રાણી નું પણ ખુબ જ પ્રદુષણ કરે છે. જેમ કે હ ઝેરીલો ગંદુ પાણી તે નદી નાળામાં છોડી દે છે જેના કારણે જળચર પ્રાણીઓને પણ ખુબ જ તકલીફ થાય છે અને તેઓ અમુક વાર મરી પણ જાય છે કેટલીક જગ્યાએ જોયું છે આપણે તો આપણે એવું ન કરવું જોઈએ. હવાનું પ્રદુષણ શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને અનેક પ્રકારના રોગ ફેલાય છે વૃ આપણાિત્ર વૃક્ષ છાપડને પ્રાણવાયુ આપે છે. ગરમી ઘટાડે છે અને વરસાદ લાવવા ખુબ જ મદદરૂપ કરે છે જો આપ વધ વૃક્ષો આવી પર્યાવરણ વધુ સ્વચ્છ બની શકશે એવું મને તો લાગે છે.
આ તમારી વાત સાચી છે પ્રદુષણ એ હવા પાણી એ જમીન અવાજનુંું પ્રદુષણ છે અને આજના ઔદ્યોગિક અને આધુનિક યુગમાં ઘણા પ્રદુષણ વધ્યા છે વાયુ પ્રદુષણ ધ્વનિ પ્રદુષણ જામીન પ્રદૂષણ અને ઘણા બધા પ્રદૂષણ વધ્યા છે. જેના લીધે પ્રદૂષણના પ્રમાણમાં પણ ખૂબ. ખુબ જ વધારો થયો છે. હવામાન નીકળતા ધુમાડા કારખાનાને ઝેરી વાયુ પ પ્લાસ્ટિક ન ઉપયોગથી. ખૂબ જ વધી ગયો છે. રસાયણ તેમજ ફટાકડાનો આંતરિક ઉપયોગ. પ્રદૂષણના મુખ્ય કારણો છે. પ્રદૂષણ ના કારણે શ્વાસના રોગો દામ હૃદયરોોગ ચામડીિયાનો રોગ અને રોગો અન્ય અનેક આરોગ્ય સમસ્યાઓ વધે છે. પર પ્રદુષિત પાણીને કારણે અનેક ચેપી રોગો. પલ્લા પલાય છે. ધ્વનિ પ્રદૂષણ માનસિક તણાવ અને ઊંઘ. પછી લાગે છે. વધુ માં વૃક્ષ કપાઈ જાય છે. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. અને ઘણી બધી સમસ્યાઓ ઓછી ઉપયોગ કરવા જોઈએ જેમ કે આપણે પ્લાસ્ટિક નો ઓછો ગ આપણે ઘણી બધી સુવિધાઓ વાપરી શકીએ છીએ જેમ કે આપણે હવા સ્વચ્છ મળે આ વાયુ સ્વચ્છ. મળ એ પ્રદૂષણ ના પ્રમાણ ખૂબ જ ઓછું કરવા જોઈએ. એથી પ્રદૂષણના પ્રમાણ. ઘટવાના કારણે તે ખુબ જ જરૂરી છે. જાહેર સ્થળો કચરા. અમારા ગામમાં પણ પેલા થતું હતું કે. તારે સરકારશ્રીને પછી. અમે વિનંતી. કરી કે તમે કચરો ઓછો નાખો અને એટલે કચરો ઓછો ફેલાવાનો પ્રયત્ન કરો. કે ગામ જમાં પેલા કચરો ગમે. અ ત્યાં નાખતા હતા. પછી અમારા ગામમાં રોગચાળો ખુબ જ ફેલાયેલો હતો. જેના લીધે દવાઓનો ખર્ચ પણ ખૂબ જ વધી ગયો. અને તે ખૂબ જ જરૂરી છે કે આપણે. જ્યાં પણ જઈએ ત્યાં આપણે ખુબ જ કચરો ઓછો ફેલાવો જોઈએ અને જ્યાં કચરો ઓછો પહેલે ત્યાં તે એવો પ્રયત્ન જોઈએ અમારા ગામમાં અમે એક મીટિંગ બોલાવી કે પેલા પેલાના સમયમાં. આ તેઓ કચરો ખૂબ જ નાખતા હતા. અને જેના લીધે તેઓને ખુબ જ અમને તકલીફ. પણ પડતી હતી આજુબાજુ અમે બેહીએ ત્યાં પણ કચરો ખુબ જ ફેલાયેલો હતો. ત્યાં ખૂબ જળવાહબણ હતા. લીમડાના નેવા તે પણ કાપી લઈ ગયા એટલે પ્રદૂષણ. પ્રમાણ ખુબ જ વધી ગયું પછી રોગચળો ફેલાયો ગરમીની સુવિધાઓ પણ હમમમ. વધી અને તે ખૂબ જ જરૂરી છે. કે આપણે કચરો ઓછો ફેલાવો જોઈએ અને. તે ખૂબ જરૂરી છે કે આપણે તે કચરો નાખી ી દેવ જોઈએ અને જેના લીધે પ્રદૂષણ ન પ્રમાણ ખુબ જ ઘટી જાય. અને પ્રદૂષણ ન પ્રમાણ. થી આપણને ખુબ સારી એવી સુવિધાઓ પણ મળે છે.
હા બિલકુલ સાજીી વાત છે. એ પ્રદુષણબ. ખુબ જ વધી રહ્યું છે જે આપણેે ઘટાડવું જોઈએ એવ મ લાગે પેલી વાત. પ્લાસ્ટિક ઓછો ઉપયોગ કરવો પણ ખુબ જ જરૂરી છે. પ્લાસ્ટિક જમીનો ન પાણી બ પ્રે તેના બદલે કપડા. હ કાપડ ની ખીડી નો ઉપયોગ કરવો જોઈએ. પર્યાવરણને અનુકૂળ વસ્તુઓનો ઉપયોગ કરવાો જોઈએ. પાણીની બચત કરવી અને પર્યાવરણ સુરક્ષિત અને મહત્વ એ આપડો મહત્વનો ભાગ છે. પાણી નો બગાડ ન કરવો જોઈએ અને. વરસાદી પાણીનો સંગ્રહ કરવાની ટેવ આપે પાડવી જોઈએ એ મ લાગે છે. આપણે કચરા ન ગમે ત્યાં ફેકવા ન જોઈએ. આસપાસની જગ્યા સ્વજછ રાખવી જોઈએ. સ્વચ્છતા ન મહત્વ બીજાને પણ સમજાવો જોઈએ. એના કારણે આજુબાજુ સ્વચ્છતા રહે અને બધા સ્વચ્છતા રાખે. અને શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને પર પર્યાવરણ વિશે જાગૃત કરવા જોઈએ. કે વૃક્ષારોપણ કરવું જોઈએ, સ્વચ્છ અભિયાન ચલાવવું જોઈએ, પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો કરવા જોઈએ અને વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારો વિકસે છે. એના દરેક રીનાના આ નાનો પણ સારો પ્રયત્ન કરશે તો આપણ મળીને પર્યાવરણને સ્વચ્છ રાખીશું મને તેવું લાગે લાગે છે. આજે પણ આપડે પર્યાવારણને સુરક્ષ શ વિશે વ-વધુ ચર્ચા કરીએ તો આપણે રોજ હવા શ્વાસ માં રહીએ છીએ જે પાણી પીએ છીએ અને જે જમીન પર રહીએ છીએ તે બધું પર્યાવરણનો જ એક ભાગ છે પરંતુ આપડે તેને જો આપડે પ્રદૂષી કરીશું હા પ્રદુષણ કરી રાખશો તો આપડે શ્વાસ ધા અહ સરસ આપડે પ્રદુષિત હવા લઈશું પ્રદુષિત પાણી પીશું અને તેવી જ રીતે રહેવામાં પણ ખુબ જ તકલીફ થશે એવું નથ લાગે છે.
હા, તમે કીધું તેમ કે બધુ પ્રદુશન ના કરવો જોઈએ સ્વચ્છ હરિયાળી અન ને પર્યા અહ ગામ ગામમાં ગામમાં વધુ પડતા વૃક્ષારોપણ કરવું જોએ લીમડા વધુ પટ્ટા રોકવા જોઈએ જેમ કે તે તેનથી ઠંડક હવા આવે ગામના આજુબાજુ ગામમાં ખાલી જળવા જ હોવા જોઈએ ત્યાં બી લિંગો કે એવું બાંધવાની પરમિશન સરકાર શ્રી ના આપે અમારા ગામમા અહ ત એ વું છે અમુક જગ્યા અહ ખાલી બાંધવાની પરમિશન આપે પણ અમુક જગ્યા ખાલી દીમડાઓ છે ત્યાં તળાવ કિનારે વધુ પટું પ્રદુષણ ન કરવામાં આવે. અમારે ત્યાં કંપની પણ હતી પછી તેને અમે પણ બેન કરાવી દીધી અને તેના લીધે પપ્રદૂષણનો ખુબ જ ઘટી ગયું છે ગામમાં પણ હવે ધીરે ધીરે સ્વચ્છતા જાળવી રહ્યા છે અને તે ખૂબ જ જરૂરી છે કે તે સ્વચ્છતા રાખવી આપણે ખુબ જરૂરી છે સ્વચ્છતા ન રાખીએ તો આપણને સારું ના રહે અને સ્વચ્છતા રાખવાના કારણે આપણને ખૂબ જરૂરી બને છે સ્વચ્છતા ના કારણે આપણને ઘણી બધી રાહતો મળે છે સ્વચ્છતા રાખવાથી આપને ઘણી બધી સુવિધાઓ મળે છે અને આપણે રોગચળો ઓછો ફેલાય છે અને ચો ઓછો ફેલાવા કરતા તે ખૂબ જરૂરી છે કે સ્વચ્છતા રાખવી એ આપણે ખુબ જરૂરી છે ચાલો આપણે આગળમાં સોચતા વિશે વાત કરીશું